હા હ મસ્ત મજામાં છે.
હ હાલે. તમે શું કરો છો? ફ્રીજ છો તમે?
હા હા! ફ્રી છુ.
તમે અભ્યાસમાં શું કરો છો હાલ?
હાલમાં માર અભ્યાસમાં બી કોમ ઘડ ચાલતુ છે.
અ તો કેવું ચાલી રહ્યું છે. તમારે બ
બીકોમ એમ તો ચાલી રહ્યું છે. બીકોમની સાથે. બીજું પણ જરાક ચાલી રહ્યું છે. કોમ્પિટિવ એક્ઝામ્સ વિશે.
અચ્છા અચ્છા. એટલે તમે સાથે સાથે કોમ્પિટેટિવ એક્ઝામ ની પણ તૈયારી કરો છો?
હા એમ ફુલ્લી જીતે તો નહી. પણ જરાક ચાલતી છે. યુટ્યુબ ના આધારે.
અચ્છા અચ્છા! તો તમે કોલેજ તમારા ઘરથી આવો છો? કે હોસ્ટેલ માં રહો છો?
અ અત્યારે માર એમ તો હોસ્ટેલમાં રહું છું. કોલેજ ની નજીક જ.
અચ્છા એટલે, તમારું ઘર કોલેજ થી ઘણી દૂર છે?
હા! મારું ઘર કોલેજથી ઘણી દૂર છે. ને હું એમ તો. મારું ઘર ગામડા વિસ્તારમાં છે ને અત્યારે હું. વિસ્તાર માં શ કોલેજમાં.
અચ્છા અચ્છા. એટલે તમે ગામડામાંથીાવ.
હા! મારું ઘર ગામડામાં છે.
તો મારે પણ આજે એક એના વિશે, જ વાત કર હતું કે. ગામડું કેવું હોય એમ. હવે હું પણ એક ગામડા માંથી જ આવું છું. અને હું પણ હાલે. અ અભ્યાસ જ કરું છું. કોલેજ જ કરું છું. અને તમે જેમ કીધું તેમ તમે હોસ્ટેલમાં રહો છો. અને હોસ્ટેલ થી કોલેજમાં જાઓ છો. તેવી જ રીતે હું પણ હોસ્ટેલથી. કોલેજ જવું છું. અને મારા ગામડાથી ઘણા એવા દૂર. રહીને કોલેજ કરું છું. હોસ્ટેલમાં તો. હા! ઘણી વખત એવું થાય છે કે આપણને ગામડું યાદ પણ આવી જ તોઈ તો. મારે આજે એના વિશે વાત કરવી છે. હ ગામડું એક. હ એક વિસ્તાર નથી એક એવો. એક એવી જગગ અ છે. જ્યાં આપણી. એટલે કોઈ પણ એવો વ્યક્તિ જે. જ્યાં જન્મે કા તો, કોઈ એવું બાળક જ્યાં જન્મે ત્યાં મોટો થાય. તો એ એની કર્મભૂમિ કહેવાય તે જ રીતે જો આપણે. હવે તમે પણ ગામડા હું પણ ગામ. એ કરવામાં ઘણા બધા એવાી. સંબંધો આપણા. એ ભૂમિ સાથે એ ગામડા સાથે જોડાયા હોય છે તો. આજે હું થોડીક મારા ગામડા વિ. વાત કરીશ. અને પછી અંતમાં હું તમારો પણ અભિપ્રાય લઈશ કે તમે. તમારા ગામડા વિશે થોડું જણાવો અને મને એવી જાણવા ઘણી એવી વસ્તુ જાણવા મળે કે જે તમારે ગામડામાં હોય અને મારા ગમડામાં ના હોય અને હું એને મારા ગામડામાં લાગુ કરી શકું તે એનો ઉપયોગ કરી શક તો તમે આ સંવાદ માટે તૈયાર છો
હા હા ગામડા વિશે તો હું પણ ઘું બધું જાણું છું ને બીજાના વિશે પણ જાણવામાં આવ હતું તો આપડે ગામડા વિશે ચર્ચા કરીએ
અચ્છા તો સૌપથમ હું મારા ગામડા વિશે થોડું ઘણું જણાવ કે મારું ગામડું એક અ લગભગ અમ ઘણું એવું મોટું છે જેમાં ચૌદ એક જેવા ફર્યા છે અને તેમાં સૌથી મોટું ફળ્યું અમારું જ ફળ્યું છે હવે તમને ખબર હશે ગામડું હોય એટલે બધા વિસ્તારને ફળિયા વાઈ આપણે ડીવાઈડ કરેલા હોય છે ને ફળિયા વાઈઝ બધા તે એરિયા ને ઓળખતા હોય છે જેમ સિટીમાં ગલી મહોલ્લા કે નગર એવા કોઈ નામ મૂકેલા હોય છે એ રીતે ગામડામાં ફળ્યા હોય છે તો મારું ગામડું પણ એક સરસ અને સુંદર એવું ગામડું છે જ્યા થોડા ઘણા પર્વતો છે થોડી નદી અ સામાન્ય એવી નદીઓ છે તેના કારણે હ મારું ગામડું એક ખુબ જ સરસ એવું કુદરતી સૌંદર્ય વચ્ચે આવે સ્થળે છે નાનપણથી મારો ઉછેર ત્યાં થયો હતો તો ઘણો બધો લગાવ પણ હોય છે પોતાના કર્મભૂમિય ત્યાં આપણે ત્યાનામ તો ભૂમિ કઈક એ ભૂમિ નું કઈક હા આપણા માટે ખુબ જ એવી મહત્વની હોય છે કારણ કે આપડું ત્યાં નાન પણ વીત્યું હોય છે ઘણી બધી યાદકો ઘણા બધા એવા કિસ્સાઓ ઘણા બધા તહેવારો પણ ત્યાં જે ઉજવાયા હોય છેને ઘણી બધી યાદો જોડાય હોય છે અમારા ગામમાંુર વાતાવરણ આ ખુબ ને કુદરતી છે જેમાં ઘણા બધા એવા કુદરતી સૌંદર્ય જોવાલાયક સ્થળો પણ છે અને સનસેટ પોઈન્ટ પણ છે સનસેટ સનરાઈઝ પોઈન્ટ પણ સારા એવા છે અને સાથે સાથે ઘણા બધા જળાશયો તળાવ અને હા ઘણી બધી એવી વનસ્પતિઓ પણ જોવા મળે છે જેમ વાત કરી કે પર્વતોને એવા પણ છે અમારે ગામડા વચ્ચે અમારું ગામડું એક પર્વત તો વચ્ચે ઘેરાયેલું છે ચારે ફરતી સિમાય પર્વતો છે જેથી એક કુદરતી રીતે જોઈએ તો ખુબ જ સરસ સરસ અને સુંદર દેખાય છે એમાં અમને પર્વતો પર ખાત જંગલોમાં એ ઘણી બધી વનસ્પતિઓ પણ છે જે આપણને જેમ કેવાયને કે ઔષધિઓ દેશી ઔષધિઓ તરીકે જાણીતી હોય છે તે અ ઘણી બધી વનસ્પતિઓ પણ છે જે આપણને અ મોસ્ટ ઓફ તો બધી જ બીમારીમાં ઉપયોગી હોય છે તો અમારા ગામડામાં ઘણી વનસ્પતિઓ પણ છે અને ઘણા એવા સારા લોકો છે જે બધા હળીમળી ને રેતા છે રહીશું પણ કારણ કે હવે ઘણી એવી વસ્તુ આપણેે પેઢી થી પેઢી ચાલતી પેઢીગત ચાલતી મારા ગામમાં ઘણા એવા તેવારો જેમ કે, હોળી દિવાળી હોય
ઘણા એવા અ પ્રાકૃતિક કલ્ચરલ રિલેટેડ પણ હોય છે કારણ કે હમ હા અમારે ગામડામાં પ્રકૃતિની પણ પૂજા કરવામાં આવે છે તો થોડા એવા ટ્રેડિશનલ તેવારો પણ એમાં એડ થઈ જાય છે તો બધા લોકો સારી રીતે ખુબ જ તેવારો પણ ઉજવીએ છીએ અને બધા સાથે હળી મળીને રીએ તો તમે તમારા ગામડામાં કેવી રીતે રહો છો અને તમારા ગામડામાં શું એવું નવું છે જે તમે જણાવવા માંગો છો?
હ જોવા જઈએ તો અમારું ગામડું પણ એક સુંદર એવું ગામડું છે ને કેમ કે અત્યારે અમારા ગામડામાં પણ બધા સારી રીતના રહે છે. તો હું એ વિશે જરાક વાત કરવા માંગુ છું કે અમારા એમ તો ડુંગર વિસ્તારમાં જેવું ગામડું છે તો એના કારણે હણકાઓ થી પાણી આવતું હોય છે તો એના કારણે અમારે ત્યાં એક વોટરફોલ પણ છે જેને નામ આપવામાં આવેલું છે ગણેશ વોટરફોલ. તો ચોમાસાની ઋતુમાં ઘણા બધા પ્રવાસીઓ ત્યાં આવતા હોય છે. તો એ એક અમારા ગામ નુ જોવાલાયક સ્થળ પણ છે અને અત્યારે ખુબ જ પ્રખ્યાત પણ થયું છે. તો એ વોટરફોલ ના કારણે અમારું ગામડું જે છે તે ઘણું પ્રખ્યાત પણ થયું છે. ને એની સાથે જોવા જઈ તો અમારા ગામની બાજુના ગામોમાં પણ ઘણા બધા જોવાલાયક સ્થળો છે. કારણ કે એ પણ ડુંગર વિસ્તારમાં હોવાના કારણે હિલ સ્ટેશનો ઘણા બધા છે. તો એક અમારું ગામડું ડુંગર વિસ્તારમાં આવ્યું હોવાના કારણે પણ એક પ્રખ્યાત ગામ થઈ કઈ શકાય આપણને ને બાજુ આજુબાજુના ગામોમાં અ એવા જોવાલાયક સ્થળો હોવાના કારણે ઘણા બધા પ્રવાસીઓ આવતા હોય છે. તો એ એક ખુબ જ સારી બાબત કેવાય એવું કહી શકાય કે આ ગામમાં કઈક જોવાલાયક સ્થળો હોય ને લોકો આવતા હોય તો એક આપણને પણ સારો એવો અનુભવ મળી રહેતો હોય છે તમારા ગામમાં એવા કંઈક જોવાલાયક સ્થળો છે?
અમારા ગામમાં પણ એની ઘણી બધી વસ્તુઓ છે જે જોવાલાયક છે. જે રીતે તમને વાત કરી કે અમારા ગામમાં ઘણી એવી ઔષધિઓ જંગલોમાં જોવા મળે છે અને ને કેવી રીતે ઉપયોગ કરવો એનો એક સ્પેશિયલ એવું એરિયા બનાવ્યું છે અને ત્યાં અમારા ગામના વૈદ છે એ બેસે છે અને બધાને માહિતી આપે છે. એની સાથે સાથે હ જેમ તમે વાત કરી કે તમારે અ ગામડા પર્વત વિસ્તારોમાં હોવાના કારણે હિલ સ્ટેશનને બધા ફેમસ થયા છે તો એ રીતે અમારા ગામમાં પણ એક નાનું અમથુ હિલ સ્ટેશન છે જેના કારણે પર્યટક ત્યાં આવે છે ઘણી એવી રોજગારી પણ અમે એના પર મેળવીએ છીએ ઘણા લોકોને ઘણો એવો ફાયદો પણ થતો હોય છે. ત્યાં જે પર્યટકો આવે છે એ લોકો ના માટે ટ્રેડિશનલ આપડે જમવાનું પોતાના કલ્ચરને પ્રેઝન્ટ કરવા અને પોતાનું કલ્ચર બતાવવાનું એવી બધી વિવિધ પ્રવૃતિઓ પણ ત્યાં થાય છે અને સાથે સાથે અમારી ગામમાં એક સારું એવું તો છે અને એના બાજુમાં જ એક સરસ મજાનોો બગીચો બનાવીએ છીએ જ્યાં લોકો પોતાની હા જેવી હ મલબ પૂરો દિવસ કામ કરીને આવ થાકી તો સારી રીતે પોતા બધા મિત્રો સાથે બેસીને ત્યાં વાતો કરી શકાય છે કા તો કોઈ પણ ટહેલવા માટે- ત્યાં આવી શકે છે અને સારી રીતે પોતાનો ટાયમ પસાર કરી દે છે તું આ બધી અમારી ગામમાં ઘણી એવી વિશેષતાઓ જ છે અને મને લાગે છે કે હવે ગામડા એ ખ સારી એવી સમજ તમને પણ છે અને મને પણ છે તો હું હવે આ ટોપિકને અહી જ છ આમ તો આપૂ છું જ નહી આપે જે આપ ખુબ જ એવ હ અમૂલ્ય ટાઈમ મને હ ફળવ આ ટોપિક વિશે વાત કરવા તો હું તમારો ખુબ ખુબ આભાર માનું છું અને અહીં મારી સ્પીચને પૂર્ણ કરું છું.
હા તમારો પણ ખુબ ખુબ આભાર આ ગામડા વિશેની વાતો કરવા માટે ને હવે હું પણ વિરામ રહઉ છું
અચ્છા ચાલો પછી મળીયે
હા.